હા હલો બોલ.
કેવી છે આજે તો તે ગજબ જ ગાયું હો પેલા વોટ્સપ ગ્રુપમાં તારો વિડિયો જોયો શું અવાજ છે તારો
અરે થેન્ક યુ થેન્ક યુ મને તો એમ હતું કે કોઈને ગમશે કે નહી. પણ તારો ફોન આવ્યો એટલે હવે હાસ અયું
ગમશે શું ગાંડી તારો રાગ ભેરવી પરનો છે પકડ છે ને એ તો જોરદાર છે, તે આટલી સરસ ગાવાનું ક્યારથી શરૂ કર્યું મને તો ખબર જ નહોતી કે તું શાસ્ શાસ્ત્રીય સંગીત શીખે છે. એમ
સાચું કહ્યું તો નાનપણથી જ મને ગાવાનું બહુ શોખ હતો ને. મમ્મી પણ સરસ ભજનો ગાય એટલે એમનું પરથી જ મને વારસો મળ્યો છે અત્યારે હું છેલ્લા બે વર્ષ થી પંડિતજી પાસે ઓનલાઈન ક્લાસ લઉં છું રિયાઝ કરવામાં જે દિવસ ના બે કલાક નીકળી જ જાય છે
એટલે જ તારો સુર આટલો પાક્કો લાગે છે હું પણ વિચારતી હતી કે થોડું સંગીત શીખું મને પશ્ચિમી સંગીત અને બોલવુડના ગીતો બહુ ગમે છે પણ મને એમ થાય છે કે શું હું તારા જેવું ગાઈ શકીશ
કેમ નહીં ગાઉ એ માત્ર ગળાનો ખેલ નથી એ મનનો વિષય છે તને ખબર છે શાસ્ત્રીય સંગીત એ પાયો છે જો તારો પાયો પાકો હોય ને તો એ અરિજીત સિંહના ગીતો પણ ગાઈ શકે અને લતાજીના પણ તારો મનપસંદ ગાયક કોણ છે
મને શ્રેયા ગોશાલ બહુ ગમે એના અવાજમાં જે મીઠાશ છે ને એ સાંભળીને મને મારું મન શાંત થઈ જાય હું ઘણી વાર એના ગીતો ગણગણાતી હોઉં છું પણ હાઈ નોટસ પર મારો અવાજ કાફી ફાટી જાય છે અને એના માટે શું કરવું જોઈએ
એના માટે તો ઓમકારનો જે રિયાઝ સૌથી બેસ્ટ છે તું સવારે વહેલા ઉઠ ઉઠીને જો માત્ર સા ર લગાવીને પ્રેક્ટિસ કરે ને તો તારો અવાજ સ્થિર થશે એ સંગીત એટલે ધીરજ જ નુંજ રમત છે ત્રણ કલાક ફોનમાં વાતો કરવા કરતા જો આપણે સાથે મળીને રિયાઝ કરીને
આ વિચાર તો બહ સરસ છે આપણે વિડીયો કોલ પર લાઈવ સંગીતની મહેફિલ જમાવીશું તું મને પેલા જૂના ગીતોનું બ બ બંદીશ સમજાવ જેને હું તને અત્યારના ટ્રેડિંગ ગીતો સંભળાવીશ
પાકું ચાલ અત્યારે તો એક ના નાનકડી કડી સંભળાવો મને તારો અવાજ સાંભળો છે મને અત્યારે અ જોમ મારો અવાજ થોડોક ધ્રુજે છે જ્યારે હું ઊંચા સુરમાં ગાઉં ને તો મને લાગે છે કે મારા શ્વાસ લેવા લેવાની ટેકનિક શીખવી પડશે હા તે બરાબર પકડ્યું ગાયકીમાં સ ગાયકીમાં શ્વાસ એ સૌથી મહત્વ નો છે જય્યારે આપણે લાંબુ ગીત ગાતા હોઈએ ને ત્યારે કઈ જગ્યાએ શ્વાસ લેવો અને અને ક્યાય શબ્દ પર ભાર મૂકવો એ પણ કળા છે તું ક્યારે
ના રે મારી પાસે હાર્મોનિયમ નથી પણ ફોનમાં એક તબુરા તંબુરા અને તબલાની એપ છે. એના પર થોડું ઘણું ટ્રાય કરું છું. પણ પેલા તાલ સમજાવ. જ મને બહ તકલીફ પડે છે. આ દાદા આ દાદરા અને કેરવા તાલમાં શું ફરક હોય છે.
એ તો બહુ સરળ છે. દાદરા એટલે જ છ માત્ર, અને ઘેરવા એટલે આ ઠ માત્ર. તું જો ગીતને માત લયમાં સાંભળશેને તો તને આપોઆપ ખબર પડી જશે. ચાલ અ પછે શું ચાલે છે.
કવિતા તારી ગાયકીના જે ગમક અને મીઠ છે. ને તે જોરદાર છે. મને તો એમ થાય છે, કે હું અત્યારે જ તારી પાસે શીખવા આવી જઉં. તારા પન અ પંડિત જે ના ક્લાસમાં અને એડમિશન મળી શકે.
ચોક્કસ ને મળી. પણ, ભ અ તને રોજ સવારે પાંચ વાગે ઉઠીને, ખરજનો ખરજનો ડીયાઝ કરવો પડે. શું આળસ છોડી શકીશ તું.
સંગીત માટે તો હું કઈ પણ કરી શકું. મને ખબર છે, કે સંગીત શીખવાથી એકાગ્રતા વધે છે. અત્યારે, કોલેજમાં પણ ઘણું ભણવાનું હોય છે. એટલે જ જો સંગીત સાથે હોય તો સ્ટ્રેસ ઓછો થઈ જાય.
એકદમ સાચી વાત છે. સંગીત એ મેડિટેશન જેવું જ છે. તને ખબર છે. જયારે, હું રાત્રે થાકીને આવુ ચૂને તો માત્ર પંદર મિનટ તંબુરો વગાડુંને, તો મારો બધો થાક ઉતરી જાય છે. તારે ક્યા ના ગીતોમાં આગળ વધવું છે.
મને ગુજરાતી સુગ સુગમ સંગીત બહુ ગમે છે. અવિનાશ વ્ય વ્યવસજીના ગીતો અથવા પેલું પાંદડું લીધુંને રંગ રાતો, એ ગીતો સાંભળીને તો દિલ ખુશ થઈ જાય છે. મને લાગે છે, કે મારો પેલા બેઝિક શીખીને પછી, ગુજરાતી ગીતોમાં જ ધ્યાન આપવું જોઈએ.
બહુ સરસ વિચાર છે. ગુજરાતી સાહિત્ય અને સંગીતનો તમાય વય અદભુત છે. ચાલ તો નક્કી રહ્યું, ને આવતા રવિવાર એ આપણે રૂબરૂ મળશું. અને આખી બપોર સંગીત ની પ્રેક્ટિસ કરશું. તું તારી પેલી લેતી આવજે જેમાં તે ગીતો લખ્યા છે.
પાકુ આજે તારી સાથે વાત કરીને ઘણું નવું જાણવા મળ્યું. ત્રણ કલાક ક્યાં નીકળી ગયાને ખબર જ ના પડી.
આ તો સંગીતનો વાત તો મત સમયે ભાન જ નથી રહેતુંને
હા તને ખબર છે આપણી કોલેજમાં આવતા મહિને યુવા મહોત્સવને એન્યુ એન્યુએબલ ફંક્શન છે મને અત્યારે જ નોટિસ બોર્ડ પરથી જાણવા મળ્યું
અરે હા મને પણ પ્રોફેસરે કીધું હતું કે આ વખતે આપણે કંઈક નવું કરશું તો દર વર્ષે તો બધા બધા સોલો ગાય છે પણ આ વખતે આપણેે જુગલબંધી કરીએ તો કેવું રે
જુગલબંધી વિચાર તો જોરદાર છે પણ આપણે કયા ગીત પર કરીશું તારું ક્લાસિક અને મારું બોલીવુડ કે સુુંગમ સંગીત બનેનું મિશ્રણ કરી શકાય
ચોક્કસ આપણેે એવું કરી શકીએ કે હું કઈક રાગ થી શરૂઆત કરું ધારો કે રાગ યમન અને પછી તું એ જલે પર કોઈ બોલવુડનું સેમી ક્લાસિકલ ગીત ઉપાડે જેમ કે જબ દીપ જલે આના સૂખ કેવું શું કહેવું છે તારું
વાહ એ સા એ સાંભળવામાં જ કેટલું મધુર લાગે છે પણ મને સ્ટેજ ફિયર બહુ લાગે છે આટલી મોટી ઓડિયન્સ સામે મારો અવાજ ધ્રુજવા માંડશે તો
અરે હું છું ને તારી સાથે આપણે રોજ પ્રેક્ટ પ્રેક્ટિસ કરશું ને અને તને ખબર છે જયારે આપણે સાથે હોશું ત્યારે તો આત્મવિશ્વાસ આપોઆપ વધી જશે આપણે સ્ટેજ પર એકબીજાની સામે જોઈને જ ગાશું જાણે માં બેસીને રિયાઝ કરી રહ્યા હતા એવું
તારી વાત સાચી છે ચાલ તો ગીતોની લિસ્ટ બનાવીએ આપણે ગુજરાતી લોકગીતોનું ફ્યુઝન પણ કરી શકીએ મન મોર બની થનઘનાટ કરે આ તારી તાનો અને મારો લય મારો મજા પડી જશે
હા એ તો સુપર હિટ જશે અને સાંભળ આપડે ડ્રેસ કોડ પણ નક્કી કરશું જો આપડે ટ્રેડિ કુર્તી અને ઓઢણી પહેરી તો પરફો માં ચાર ચાંદ લાગી જશે
એકદમ સાચું હું કાલે જ મમ્મી સાથે જઈને સુંદર દુપટો જોઈ આવીશ અને હા આપણેે તબલા પ્લેયર અને કીબોર્ડ પ્લેયર સાથે પણ વાત કરવી પડશે ને
હા હા આપણી કોલેજમાં પેલું રાહુલ છે ને જે સરસ તબલા વગાડે છે હું એને કઈ રાખીશ આપણે આવતા સોમવારથી ઓડિટોરિયમમાં રિહર્સલ શરૂ કરી દેસુ.
મેન્ટ થાય છે કે, આપણી જોડે આખા ફંક્શનમાં ધૂમ મચાવી દેશેવ
ચોક્કસ બસ હવે તો, તું તારું ગળું સાચ ચ જે ઠંડુ આઈસક્રીમ ખાવાનું બંધ કરી દેજે, અત્યારથી.
હા હા બાબા સાચવીશ. ચાલ, હું હવે ગીતા ગીતોનું રિહર્સલ લખવા બેસું છું.
હા મ માન્યમાં આવ તું નથી કે હજુ પણ મારા કાનમાં પ્રેક્ષો ની એ વંન્સ મોરની ધૂમ સંભળાય છે. તે સ્ટેજ પર ગાયું છે આજે?
સાચું કહું તો જયારે મેં માઈક પકડ્યું ને, ત્યારે હાથ ધ્રુસતા હતા. હા પણ જેવી જ તે પેલી રાગ ય યમનીની બંદીશ છોડીને અને મને તારી સામે જોયું, મારો બધો ડર ગાયબ થઈ ગયો આપડી એ જુગલ બંધ ખરેખર જામી ગઈ.
હા! અને જયારે તે પેલું ગુજરાત થી લોકગીત મન મોર મની ઘટઘાટ કરે, ઊંચા સુરમાં ઉપાડીને ત્યારે તો આખું ઓડિટોરિયમ ગાવા માંડ્યું હતું. પ્રિન્સિપલ સર પણ તાળીઓ પાડતા હતા તો જોયું તે?
હા મેં જોયું તું, અને સૌથી મોટી વાત તો એ છે કે, જજ તરીકે જે સંગીતના પ્રોફેસર આવ્યા હતા ને, એમણે સ્ટેજ પાછળ આવીને આપણને શાબાશી આપી. એમના શબ્દો સાંભળીને તો મને એમ થયું કે, આપણી મહેનત સફળ પર થઈ ગઈ.
અને જે રિહર્સલ રિયાલિટી ખબર પડી તને? હમણાં જ વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ આવ્યો, આપણે બેસ્ટ ડ્યુએટ પરફોર્મન્સનો ફર્સ્ટ પ્રાઇઝ જીતી છીએ.
શું વાત કરે છે? સાચે જ! ઓ માય ગોડ મને વિશ્વાસ જ નથી આવતો કે ક્યારેય વિચાર્યું નહોતું કે, મારી પહેલી સ્ટેજ પરફોર્મન્સમાં આપણે ગોલ્ડ મેડલ મળી છે.
આ તો માત્ર શરૂઆત છે. તું જો ને, તારા મ કેટલી શક્તિ છે. હવે તો આપણે આવતા વર્ષે યુ્ધ વેજિટેબલ માં સ્ટેટ લેવલ સુધી જવાનું છે.
ચોક્કસ પણ આ બધું તારા વગર શક્ય નહોતું. તે મને જે રીતે પ્રેક્ટિસ કરાવી છે ને, સ્ટેજ પર, સાચવી લીધી એના માટે થેન્ક યુ સો મચ આપણે કાલે કોલેજમાં બધા ફ્રેન્ડ સાથે તે સેલિબ્રેશન કરીશું.
હા અને રાહુલ ને પણ, આપ આપણે ભૂલતા નહી એને તબલા પર બહુ સાથ આપે આપ્યો છે આપણે કાલે કેન્ટીનમાં બધા તેને ટ્રીટ આપશું
પાકુ મમ્મી પપ્પા આ વાત કહીએ એ તો બહ જ ખુશ થશે ચાલ હું હવે એમને આ ગુડ ન્યૂઝ આપું કાલે મળીએ કોલેજમાં